છે, ઘણા દિવસ પછી મળી રહ્યા છે. પા છે હા.
હું તો મજામાં છું. તો તું બરાબર છે નેં? આજે તો પાર્લર માટે કંઈ ખાસ? પ્લાન છે.
હા આજે તો મેં વિચાર્યું કે નવા બ્યુટી પ્રોડક્ટ વિશે સારી રીતે વાત કરું. ગ્રાહકો હવે બહુ અપડેટ છે ને એટલે આપણને પણ નવું શીખ શીખવવું પડશે.
બિલકુલ બિલકુલ સાચું કહ્યું. છેલ્લે થોડા સમય કીન કેર અને હેર ક્રેટ પ્રોડક્ટ્સ બહુ બદલાવ આવ્યા છે. તું ક્યાં નવા પ્રોડક્ટ ટ્રાય કર્યા?
મેં તાજેતરમાં એક નવો કેસ સિરીમ ડ્રાય કર્યો છે ટ્રાય કર્યો છે તેમાં વિટામિન સી છે ક્લાય ક્લાયન્ટસને બહુ ગમ્યો સ્કીિન ગ્લો કરી દે છે.
વાહ વાહ વિટામિન્સ સિ સિરમ. તો હવે ટ્રેન્ડમાં છે પણ તું કયો બ્રાન્ડ વાપ પરે છે.
હું તો મધ્યમ અ રેજન્ટ જે બ્રાન્ડ વાપરું છું જેથી ખર્ચ પણ કંટ્રોલમાં રહે અને કવો ક્વોલિટી પણ સારી રહે. તું શું વાપરે છે?
હું પણ એજ વિચારું છું. કે ઘણા ગ્રાહકોને મોઢા મોઘા પ્રોડક્ટ્સ નથી પસંદ તેઓને રિઝલ્ટ જોઈએ આ પણ ક્વોલિટી ક્યાં રે કમ્ કોમ્પ્રોમાઈઝ ના કરવી જોઈએ સ્કીન માટે.
હા, એ તો વાત તારી એકદમ સાચી. તું હેર સ્પા માટે શું વાપરે છે?
અ હું તો ઈસ્ હેર સ્પ્રા માટે તો ગેનિક ક્રીમ વાપરું છું. તેમાં કેમિકલ ઓછું હોય છે ને એટલે હેર ડેમેજ પણ ઓછું થાય છે. એટલે ઓગેનીક વસ્તુ વાપરવાથી આપને સારું રે આપળા હેર પર.
હા, એ તો તારી સાચી વાત. ઓર્ગેનિક પ્રોડક્ટસ હવે બહુ અ પોપ્યુલર થઈ ગ્યા છે. પણ તેની કિંમત થોડું વધારે હોય છે ને.
હા, હા, પણ ઘણા ગ્રાહકો હવે સ્કીન અને હેર માટે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. તેઓ થોડું વધારે પૈસા ખર્ચવા પણ તૈયાર છે. કે આપને નેચરલ વસ્તુ છે બધી એટલે કે બઉ સારી હોય છે. એટલે પછી ઈ મોઘી પૈસા દેવા તૈયાર છે એમ.
હું પણ હવે ફેશિયલ માટે હર્બલ ટ્રિક્સ વાપરવાનું વિચારી રહી છું. એ સારું રહેશે મારા માટે?
હા, એ તો સારી વાત છે. હર્બલ ફેશિયલથી સ્કીનમાં નુકસાન ઓછું થાય છે અને રિઝલ્ટ પણ લાંબા સમય સુધી રે છે.
માટે શું વાપરે છે, એ મને કઈશ?
હા, હા, હું કેમ અલગ અલગ સ્કીન ટાઈપ માટે અલગ પ્રોડક્ટ રાચુસ રાખું છું. જેમ કે, ઓઇલી સ્કીન માટે જેલ બ્લેન્ડેડ ક્લીનર અને ડ્રાય સ્કીન માટે ક્રીમ બ્લેન્ડેન. બધું અલગ અલગ યુઝ થાય છે એમ.
વાહ, ખુબ જ પ્રોફેશનલ પ્રો એપ્રોચ છે. હું પણ આવું જ કરવાનું વિચારી રહી છું.
હા. કારણ કે દરેક ક્વોલિટીની કિન અલગ અલગ હોય છે ને. એજ પ્રોડક્ટ બ બધાને શૂટ નથી થતા એટલે અમુક પ્રોડક્ટ બધાને શૂટ ના થાય એટલે પેલું આપડે ટ્રાય કરવું જોઈએ થોડુંક એટલે કે આપણે કેવ ઇફેક્ટ ના થાય ચહેરા પર...
હા તારી વાત તો સાચી છે, અને તું મેકઅપ પ્રોડક્ટસ વિશે શું કહે છે, કયો બ્રાન્ડ વાપરે છે તું, એવું કઈ મને કહીશ.
હા હા. મેકઅપ તો હું લાં લબા સમય સુધી ટકી રહે એવા પ્રોડક્ટ... પસંદ કરું છું. ખાસ કરીને બ્રાઈન્ડ બ્રાઇડલ મેક કપ માટે એવું બધું...
હા બ્રાઇડલ મેકઅપમાં તો ક્વોલિટી ખુબ જ મહત્વની છે, એક દિવસનો મામલો હોય છે, એ દિવસ અ બ્રાઈડલને એવું લાગે કે હું બધાયથી સારી લાગુ, એટલે આપડે આપ પડો પૂરો પ્રયત્ન કરવો પડે ક્વોલિટી એકદમ સારી વાપરવી જોઈએ.
હા. એ તો વોટરપૂફ પ્રોડક્ટસ પણ જરૂરી છે ને વોટ પ્રુફ હોયતો એટલે આપડે વધારે સુધી ટકે... ખાસ કરીને ગરમી ના દિવસો ઓમા તો... અ આ પ્રોડક્સ સારા જ વોટરપ્રુફ વાળા જે યુઝ કરવા જોઈએ જેમ કે પસીના... ટે આપણે એ બધું મેકઅપ નીકળી જાય એટલે વોટરપ્રૂફ જ યુઝ વધારે કરવો જોઈએ.
હા એ તો તારી સાચી વાત છે, આપડે કઈ મેકઅપ કરીએ તો પસીનો તો આવે જ, ગરમીના મોસમમાં હોય તો તો પસીનો આવે જ, એટલે વોટરપ્રૂફ મેકઅપ તો એ તો સારું જ છે સાચું છે, તું લિપસ્ટિકમાં શું પસંદ કરું છ પ્રુપ
હું મેં... ટિફિનલ્સ ફિનિશ લિપસ્ટિક વધારે વાપરું છું, એ લાંબા સમય સુધી રે... છે અને સ્પંજ નથી થતી, એટલે ફેલાતી નથી, એટલે બહુ સારી છે એ.
અચ્છા હા ગ્રાહકોને પણ મેટલુક... બઉ ગમે છે નઈ. લોકો અત્યારે તૈયાર થવા આવે તો એ લોકો કે અમારે કે મેટ લુક ગમે છે કે...
હ જેમ કે એની સ્કિન માટે સનસ્ક્રીન તો હવે ફરજીયાત બની ગયું છે. તું ફ્લાઇટ સ્નેસ લા આપે છે એમ.
હા દરેક... પણ ફેશિયલ પછી હું... તેમને સનસ્ક્રીન વાપરવા કહું છું, યુવી રે થી સ્કીન બચાવવા માટે જરૂરી છે ને.
હા બહુ સરસ તું સ્ક્રીન સ્કિન ટ્રીટમેન્ટ માટે કાંઈ નવું શીખી રહી છે.
હા હા હું હવે એડવાન્સ ફેશિયલ ટ્રે ટેકનિક શીખી રહી છું, જેમાં મશીનનો ઉપયોગ થાય છે, એવી રીતે હું શીખી રહી છું.
વાહ આથે તો... પાર્લર નો સ્ટાન્ડર્ડ પણ વધશે હને.
અને ગ્રાહકોને પણ નવી સર્વિસ મળશે
તો આપણેે બની મળીને બને મળી ને પાર્લર અપગ્રેડ કરવું જોઈએ નવા પ્રોડક્ટ અને નવી સર્વિસ સાથે
હા એકદમ સાત સાથે મળીને કામ કરીએ તો વધુ સફળતા મળશે ને અને આપડી પ્રોડક્ટ આપણે સારા વાપરીશું તો લોકો આપડા ત્યાં વધારે આવશે
હા તો ચાલ હવે આગળના અઠવાડિયે નવા પ્રોડક્ટ ઓર્ડર કરીએ અને ટ્રાય કરીએ તો ચાલેને
હા હા ઠીક છે ને મને આ વાતચીત
હા મને પણ આવી જ વાત કરતા રહીએ તો આપણે હંમેશા અપડેટ રહેશું
હા બિલકુલ ચાલ હવે કામ કામ તો આપડે હવે આવતા અઠવાડિયે આપડે પ્રોડક્ટ મંગાવી દઈએ
હા તો આપડે વિચારીએ તો આપડે જોડે ભેગું કામ કરીએ તો આપડું બે નું કામ થાય ને પ્રોડક્ટ સારા યુઝ કરી તો આપડા ગ્રાહકો પણ આવે
હા એ સાચી વાત છે આપડે પ્રોડક્ટ યુઝ કરીએ એ લોકોને ગમે તો પછી સારું કેવાય ને
હમ કારકી આજકાલ હવે બધીને લેડીઝને બધી નેચુરલ વસ્તુ હવે જેન્ટ્સ પણ બી આ બધું યુઝ કરે છે એટલે નેચુરલ વસ્તુ બધાને જ જુએ છે છોકરાઓ માટે શું કે મો ટમાંથે બધું યુઝ સારું હ ઘીન ધ હોય છે નેચરલ
હા તારી વાત એકદમ સાચી છે કેમ કે અ્યારે હવે લોકો કેમિકલને ઓછું લગાવવા કરે છે કેમિકલ પ્રોડક્ટ હવે બધા નેચરલ પ્રોડક્ટ વધારે શોધે છે બધા
હમ નેચરલ પ્રોડક્ટ બીજા તે મોંઘું હોય છે
ારય હા એ વાત તારી સાચી છે નેચરલ પ્રોડક્ટ થોડો મોઘું આવે પણ મોઘુ ના પાસે મોઘો જોવા જશે તો લોકોને એની એવી જેવી સ્કીન જોઈએ છે એવી નહી મળે પણ જે લોકો એમ કે ભલે મોઘું હોય પણ પોતાની સ્કીિન જોવા જશે તો એમનો ફાયદો છે
અમુક તો ગ્રાહકો એમાં જોવે કે છે કે અમને બહુ સારું એવું હોય અમા સ્કીન ડેમેજ ના થાય એ બહ સારા પ્રોડક્ટ આમશે મોઘા હશે તો બી અમને ચાલશે એવાય ગ્રાહકો હોય કોઈક એવાય ગ્રાહકો હોય કે અમને મોંઘું નહીં જોત પોને સસ્તું પણ ચાલશે એવા બી ગ્રાહકો હોય એટલે બધું જ જોવું પડે આપને મોઘી વસ્તુ બી રાખવી જોઈએ ને થોડીક સસ્તી વસ્તુ બી રાખવી જોઈએ જે માણસ ને ગમે એ આપણે યુઝ કરાય ને
હા એ સા સાચી વાત છે હું ક્યારેક સ્કીમ પણ રાખું તહેવારો આવે ત્યારે હું સ્કીમ પણ રાખું કે આ કરાવો આ કરાવો આ કરાવો તો આટલા રૂપિયામાં ફ્રી
હા સેલ ટઇપ હે ને આ આ ઓફર આ તહેવાર આવ્યો તો આટલું ઓફર આ આટલું ઓફર તો માણસો આવે જ.
હા એજ ને હવે દિવાળી આવી રહી છે તો પાછો હું કઈક ધમાકેદાર ઓફર રાખીશ એટલે બધી લેડીસો જોઈને થોડી ઉત્સાહ માં આઈ જાય એટલે આવે એ લોકો
હા એનું કામ થાય પણ આપણું બીપ કામ થાય.
હા એ તો સાચી વાત છે અને તહેવારોમાં જ એવું હોય કે લેડીસો બધી પાર્લરમાં મોસ્ટ ઓફ આવે જ. અને દિવાળી તો એક એવો તહેવાર છે જેમાં આપણું નવું વરષ હોય. એટલે એમાં લોકો તો બધું કરાવે જ આપડી લેડીસ. શ બ્યું.
હા પોતેની સ્કીન કેર તો કરવું જરૂરી જ છે. દિવાળીની સફાઈ કરીને એટલે સ્કે ખરાબ થવાની છે. એટલે તો આ યુઝ કરવું જ પડે પાર્લર માં જવું જ પડે.
એ તો શું લેડીસ શું જે કરાવે તો પણ સારું છે ને.
હા એ તો બધા માટે સારું છે હવે તો એવું હય ને બધા કરે છે જેન્ટ્સ લેડીઝ
હા એ તો છેજ ને હવે તો જેન્ટ્સ પણ પાછા નથી પડ્યા આવી વાતોમાં તો.
હા હવે તો પેલા જેવું તો થાય નહી હવે બધા યુઝ કરે બધાને સ્કીન કેર તો કરવા જ જરૂરી જ છે. હવે તો આ ભાગદોડના જમાનામાં તો બધું કેમિકલ વાળી વસ્તુ થઈ ગઈ કેમિકલ બધું થઈ ગયું હોય એટલે બધું વિચારીને યુઝ કરવું જોઈએ એમ.
હા એજ તો નેચરલ પ્રોડક્ટ યુઝ કરો તમને કઈ જ હાનિ નહી થાય આવો કેમિકલ પ્રોડક્ટ યુઝ કરો આપને શી ખબર કેવો પ્રોજેક્ટ કેવો કેમિકલ વાળો હોય પ્રોડક્ટ તો.
હા એટલે તો દાદા લે યુઝ કરવું હોય એટલે થોડુંક વિચારી ને યુઝ કરવું મોગી હોય વસ્ત તું ચા તો આપને ઈ ને એવું આપને મન થય જેમ થ કે ના આ સારી વસ્તુ છે એટલે આપણે ચહેરા પર સ્કિન પર સૂટ કરે
હમ હમ એ સાચી વાત છે આપડે તો હવે આવતા અઠવાડિયે નવો પ્રોડક્ટ મંગાઈશું ચાલશે ને
હા હા ચાલશે જ જો સારો હોય તો બધુ ચાલસે આપને આપડા ગ્રાહકો ને પ સંદ આવવો જોઈએ
હા એ તો છે સારું ચલ તો હવે મળીયે પછી
હા આવતે અઠવાડીયે મળ રીએ આપડે
હવ હવ સારું ચલ બાય